હલો.
કેમ છો?
હલો, બસ મજામાં.
હા હા એકદમ મસ્ત આવે છે. કેમ છે તબિયત તમારી બધાની ઘરમાં બધા મજામાં એકદમ?
એકદમ એકદમ સા રુ તમે યાદ કઇરી આજે મને બોલો.
હા બસ જોય એકદમ મજામાં. અ એક જરાક પૂછવું તું મેં કીધું કે અરે આખો દિવસ છે ને મારું કામ પતતું જ નથી. દિ સવાર થી લઈ ને રાત સુધી કઈક ને કઈક મારું એવું બધું કામ ચાલ્યા કરતું હોય ને તો મને જરાક એવો વી ચાર આઈવો કેમ કે તમે જોબ બી કરો છો અને ઘર બી ચલાવો છો. છોકરાઓનું બી સાચવો છો. તો મેં કીધું લાવ તમને જરાક પૂછું કે ભાઈ આખો દિવસ તમે બધું કર્યા પછી પણ આટલા બધા એનર્જેટિક સાંજે આપણે મળતા હોય ઘણી વાર ત્યારે તમારા ફેસ પર એવું લાગતું જ નથી મોઢા જોઈને કે તમે આખો દિવસ આટલું બધું કામ કરતા હશો. તો તમે એવું શું તમારું દિનચર્યા છે જે સવારથી લઈને તમે અ કરો છો મતલબ કામ માટે કે એવું શું તમે કઈક યોગા કે એવું કઈ કરો છો જેના લીધે તમને આટલી બધી સ્ફૂર્તિ તમારામાં આવી જતી હોય છે? તો જરાક મને તમારું દિનચર્યાનું કેવું છે એ પ્રમાણે કેશો તો મને જરાક ખ્યાલ આવશે. તો મેં કીધું લાવ તમારી જોડે જ વાત કરું તો મને જરા મોટિવેશન મળે બીજું શું.
હા. હાચો પેલા બઉ સાંભળી ને આનંદ થયો કે તમ ને સાંજમાની જે સ્ફૂર્તિ છે. ઈ તમે અનમાને એની પાછળનું કારણ છે. ને જે મારા પપ્પા એ મને ના માં એનો કદી વેડફ પાર ન કર એટલે જે એવી રીતે સમય પણ આપણા જીવનનો ખુબ મૂલ્યવાન વસ્ તું છે. જે ટાઈમ મેનેજમેન્ટની પ્ર ક્રિયા ચલાવી છે કે જેમાં તમે લેસ એમાં તમે ક્યારે પણ કોઈ કામ ભૂલતા નથી, તમા પ્રોપોપન થાય છે અને તમારું જરાક પાકનો સમય પણ તમારી પાસે વેળા ડફવા માં એટલે કેવું સે કે દરેકને જીવનમાં ચોવીસ કલાક મળે છે. એમાંથી તમે બાર કલાકે ઉઠવું, ખાઊ, પીવું.. બાથરૂમ કઈક ક્યાંક આવ્યા ગયા કે વચ્ચેનું બાર કલાક કાઢી નાખો એટલે બચ્યા બાકીના બે સવાર પડે ત્યારે મારે એ બાર કર. એનું પ્લાનિંગ હું મારા અગલા આ દિસે રાત્રે શું શું કરવાનું છે ને બધું મારા આહ.. જે સર્વિંગ ટેબલ જેવું. હો એના પ્રજ હોય અને એમાં હું.. હું ડે હોય ઈ પ્રમાણે હું.. રોજનું એમને એમ કીધું કે હું તમને બુધવારે સાત વાગે ફોન કરી. તો મારી ચિ કીમા તમારે સાત વાગે આ બેનને ફોન કર, ઈ કારણે તમે ક્યાંક મને લોકો ઘણી ણી વખતે એટલે તુઆરો એક્ઝેક્ટ સાત વાગે ફોન આવી જ જાય કોઈ દિવસ ભૂલાતુ નથી. તો એનું કમિટમેન્ટ ક્યારે પણ કરું ને.. એને હે કે આપણા મગજ ની એક લિ મિટ હોય એટલે આપણે જેટલું... લખેલું હોય લખેલું હોય એ વંચાય. બોલેલ દ્રશ્ય થઈ જાય પણ લખેલુ વંચા ય વારે ઘડીએ આવે રાખે ને તો આપડે. એ. એ કરી શકીએ છીએ. એટલે આવી બાબતો છે કે જે આપણેે... જો દીલી દઈએ ને તો આપડ... આપડો સમયે કાંઈ વસ્તુ ભૂલાય પણ નહી અને બધું યોગ્ય રીતે ગોઠવાઈ જાય. કંઈ જાણવું છે તમારે એટલે આખા દિવસ દીસ ની દિનચ
હા હા ચોક્કસ તમે મને કેસો તો મને આનંદ જ થસે ને આ તમે જે ચિ ઠ્ઠીમાં લખીને કરવાની વાત કરી ને... ઈ તો એકદમ કેવાય ને આમ ઘર કરી ગઈ મારા મગજમાં. કે વાહ! વાહ! એકદમ આવી રીતે તમે અગર મેનેજ કરો તો તમારું તો ખરેખર કઈ ભૂલવાની શક્યતા જ નથી રહેતી. કેમ કે ઘણી વખત એવુ થાય છે કે આપડે વિચારીએ ને કે કાલે હું આમ કરીસ. પણ કાલે પછી સવાર થાય તો આપડે બીજા કામ પેલા દેખાય તો ઈ વસ્તુ જ ભૂલાઈ જાય. એટલે સાવ સાચી વાત કીધું તમે, આ બહુ સરસ આદત છે. અને હું પણ ચોક્કસથી અપનાવીસ હ. પણ મને ઈ પણ જાણવુ તું કે તમે આ તો લખી રાખો. એઈ મને બીજા દિવસે સુ કામ કરવુ છે? પણ સમજી લો કે તમને હવે શાકભાજી લેવા જવું હોય. કે પછી તમારા બાાઈઓ ના ટાઈમ સાચવવા હોય તો તમે ઈ પણ લ ખી રાખો કે આજે શું શાક બનાવવાનું એ બી બધું પહેલાથી પ્લાનિંગ કરી રાખો રસોઈ પાણીનું કે સવારનુ શું? ને સાંજ નું શું? કેમ કે આખો દિવસ તો તમે ઓફિસમાં જાવ. ને તમારી પાસે તો રસોઈ વાળી બાઈ બી નથી. તો તમે બધું સવારે કેવી રીતે રસોઈ બનાવો? એટલે બઉ વેલા ઉઠો તમે એવુ કઈ કરો છો ખરા અને સાંજની રસોઈ માટે પણ કાઈ એવું પલેથી બનાવીને જતા હોય સાથે સવારે બનાવી ના બે ટાઈમ નુ એવું બધું કઈ કરો છો? કે શું જરા એ પણ મને જણાવજો
તો સાચું કહું ને તો ઘર સંભા ળવું એકો અ તમને એક એવરેજ શાક અને ફ્રૂટ જે આપણે લાવવાના ના હોવે અઠવાડિયે જાઓ ને અપ્પર લિમિટ જો તમે વસ્તાારી હોય તો ત્રણ વાર જો તમે છા લોકો બે વખત લો તમારું અઠવાડિયાનું બ બધું ભરાય જવાની જરૂરત નથી પણ પણ ઘણા લો અ અ થોડું ઘરમાં કંટાળો આવતો એટલે એમ થાય કે. બજારમાં કોઈક મળે એટલે થોડીક વાત થાય કે અમારો બધો સમય આમાં જાય છે, પણ તમે ઘર અને જોબ સાથે કરતા હોય ને તો તમારે થોડુંક પ્લાનિંગ કરીને ચાલો તો જ તમે પહોંચી ન શકાય અને જે તમે મેનુની રસોઈ લગભગ બે ચાર દિ વસમાં હુ એક મેન્યુ બુક પણ મેં રાખેલી છે. બસ લખેલા હોયને સામે લંચ અને
હ.
ડિરના ઓફીસ થી આવતા જતા છે, ને જે અમારા ઘરમાં બધાને ફરસું ફરસું જ દાળભાાઈ શાક રોટલી બિલકુલ ગમતા જ એ જે બધી વર્ષો ક્યારેક બ્રેડ લાવોય ક્યારેક કઈક એવી વસ્તુ આપડા ઘરની નજીક ન મળતી હોય તો એ બધું દૂર દૂર થી અલગ અલગ જગ્યા કેરીને જે દુકાન નું જે ખરીદી કરી શું થાય કે ઓનલાઈન મંગાવીએ તો બધું ગમે તેવું ને જેવું તેવું આવે તો એ હું શું કરું કે ઓફિસ થી આવતા આવતા હોય એટલે બે ચાર દિવસ નું લખેલું જ હોય કે તમારે શું બનાવાનું છે, તમારે આવતા જતા તામા એ બધ જે સુકી હોય ને એ બે ત્રણ દિ સ પેહલા થી છેલ્લી ઘડી એ કોઈ ઉતાવળ જ ના પણ તીખી ચટણી મીઠી ચ ટની આ માંગુ ને પંદર પંદર દિવસનું સીધું મરચાની પેસ્ટ પણ હુ લીંબુ અને પંદર વીસ દિવસ માટેની બનાવી છે, ને આ બધા નાના નાના નુસ્ખા વાપરીએ તો આપડી રસોઈ ખુ ખુબ જલ્દી સાચું કહું ને તો સવાર નો એક
હમ હમ.
થી દોઢ કલાક ફક્ત આટલું તમે રમાઈ નાખો ને તો પણ તમારા આખા દિવસનું બધું જ સવારે નાસ તાથી માંથી માંડીને બપોર અને લસાનું જમાનું અને સાંજની ર રસોઈ માટે નક્કી કરીને રાખ્યું હોય અને તમે થોડી ઘણી તૈયારી સવારમાં જ કરી નાખો તો તમને કરે છે, રસોઈ કરવાની કારણ કે ઘણા ચિંતા હોય કે સાંજે રાંધવાનું શું કે જો તમે સાંજે વિચારવા બેસો કે મારે શું કરી નાખીશ કે મારે આજે રાતે. પાઉભાજીવી છે, કે પંજાબી કરવું છે, ને એની જે તૈયાર સવારમાં આપણું શરીર જે છે, ને એ થોડું એનર્જેટિક વધારે હોય બપી જો આપણે ઘરમાંન ઘરમાં બેસી ર દમ કંટાળો જવા લાગે કે હવે શું શું માંડ આપણે જો સવારથી અડધી તૈયારી કરી રાખી છીએ તો પછી આપણને વિચારવું બી નહીં પડે આપડણે સાંજની રસોઈયાટો પી શકશો. તો છે ને ઘણી મહત્વની હોય. પ છે જી
વાહ વાહ તમે તો બહુ મજા કરાવી દીદી આ બધું કહીને મને તો એકદમ આમ કેહેવાય ને કે હવે એવું થવા લાગ્યું કે બસ હમણાં રસોડામાં જવ ને રાતની એ તૈયારી હમણાં જ કરી નાખો. એટલે બધું પ્લાનિંગ થી બધું ચાલે તો સાંજે ચા પાણી વખતે શાંતિ થી બેસી ચા પીવાય અને આજે તમે ચટણીઓની વાત કરી ને તો ઈ તમે મીઠી ચટણી અને તીખી ચટણી જે કહો છો. એ તમે આમ પંદર વીસ દિવસ સુધી બનાવીને રાખો છો. તો ઈ બધું બરાબર રે આવી રીતે પંદર વીસ દિવસ જેવું. અને એમાં એવું તો તમે શું નાખો કે જે પંદર વીસ દિવસ રહેમાં વાંધો નથી આવતો. અને બીજું ઈ પણ મને જરા કહેજો તમારી વાતમાં કે અ એવું કોઈક તમે કીધું ને કે જે દુકાનનું જે વખણાય તો એ એવી રીતે બધ ધી અલગ અલગ દુકાનોમાં અલગ અલગ વસ્તુઓ વખણાતી હોય તમે ત્યાંથી જ લેવા જાઓ તે બધું તો એ બહુ સારું મળે છે એવું કઈ છે ખરું તો એ બી જરાકથી કહેજો મને તમે.
ચોક્કસ અ ચટણી નોરેટ પાણીનો ભાગ જે વસ્તુમાં ન હોય એ છે એટલે હું અ લીલી એમાં પાણીનો ભાગ બને ત્યાં જે મીઠી ચટણીઓ એમાં પણ જે ખજ ખજુર આમલી એ હું ગરમ પાણી પડતું પાણી ઉકળી ગયું હોય ને એટલે પછી. તમે એને અ ખરાબ નથી થતું એટલે મીઠી ચટણી તો આવી રીતે બનાવેલી મહી મહિના મહિના અને જે ગ્રીન ચટણી છે એમાં હું પાણી ઓછું પણ લીંબુનો રસ વધારે વાપરું ને તેલ થોડું ના નાખી દઉં એ પણ પંદર દિવસ રહે છે. તો જરાબ પણ વાંધો નથી આવતો. લસણ ત્રણ ત્રણ મહિના કારણ કે એમાં તો બિલકુ ભૂલે પા ચટણીઓ તમે ફ્રીજમાં બના નાવી ને ફ્રી સારી રીતે તમે નાના નાના
ના ડબ્બા સાથે તમારે કાઢી ને ઠંડી ગરમ ઓગાળી દઈએને પછી પાછી વાપ કરીએ એ ઘડી ઘડી અંદર બાર ફ્રીજ માંથી
કે તો ઘડી
કાઢવાતી હોય છે તો એના બદલે તમે જો નાના ના રાખો અને પછી નાના નાના ખતમ કરતા જાવ તો વાંધો તો નથી તમને કીધી તો હા ચોક્કસ અ જૈન બેકરીઓ ઘણી બધી જગ્યા એન બેકરીઓ તો એ હું વધારે કે એવી કોઈ વસ્તુ લેવી હોય તો હું એ. એ દુકાન, પણ સારી રીતે ચોખ્ખાઈ થી રસોડામાં બધું ધ્યાન રાખીને સાચવીને
છે જે રેગ્યુલર આપે બેકરી તો માં જે હોઈએ કે સાંભળતા હોઈએ છીએ એક તતાની પરિસ્થિતિ હોય છે એટલે પાઉ હું ત્યાંથી લઉં અને ખીરું નહી એ બધું જેવ દુકાનોમાં અલ તમને ખ્યાલ હોય. તો અન્ના હોય છે, તો એ ખુબ જ તા જોવા ની, અને જે દુકાનો ફ્રીજમાં પેક પેકેટ રાખી ત્રણ દિવસ નું ખીરું હોય. તો એ અને શાકભાજી ફ્રૂટ, અજારમાં જશો ને અમુક અમુક ભૈયાઓ બઉ સારું ને તાજુ શાક વેચતા હોય, જય્યાર અમુક અ વસ્તુ ઓ એટલી સારી ન હોય. જગ્યા એથી ફરવાનો મને થોડો શો માપણસો સાથે વાત કરવી ગમે, મારે આમ બજારમાં ખરીદી કરવા જવું ગમે. એટલે મને લેતી આવું ને કામ પતાવતી, બીજું કેવો બાકી કેમ
બરાબર, બઉુ જ સરસ જોઈ. એકદમ મસ્ત બધી જાણકારી આપી તે બદલ તમારો ખુબ ખુબ આભાર ને પાછા મળશુ, ચલો આવજો
ભલે ભલે આવજો.